હલો.
હલો.
કેમ છો ભાઈ શું કરી રહ્યા છો?
તમે કેમ છો? કંઈ નહી, આરામ બેસી રહ્યો છો તમે? -
અમે પણ આ એકદમ આરામ માં હાલમાં તો શું છે ઉનાળાને છૂટું ચાલી રહી છે એટલે ખુબ જ તરસ લાગે છે અને, પાણીમાં નાહવાની પણ ખુબ જ મજા આવે છે, અમે હાલમાં પણ વોટર પાર્કમાં ગયા હતા ત્યાં ખુબ જ નાયા હતા અને ખુબ જ મજા કરી હતી, અને પાણીનો પણ ખુબ જ બગાડ કર્યો હતો. પછી અમને ખબર પડી કે પાણીનો બગાડ આપડો ઓછો કરવો જોઈએ, કારણ કે પાણીના જીવન શક્ય નથી. શું તમે કોઈ વાર એવું કર્યું છે જેમાં પાણીનોો બગાડ કર્યો હોય કે? પછી કશે ના ખાવા માટે ગયા છે.
હા વળી અમણા તો ઉનાળો પણ છે અને એજ કે ના માટે જવું જ પડે છે વોટર પાર્કમાં મજા આવે છે, પાણી પાણી ન બચાવ વોટરપાર્કમાં જવાની મજા જ અલગ અલગ જ આવે છે દોસ્તો સાથ ફેમિલી સાથે, હું નાના મારા પાંચ છ વાર હું તો ઓડ જાઉં છું, ખુબ મજા પણ આવે છે, કારણકે આટલી ગરમીમાં તો આપણે શું કરીએ એટલે થોડા પડ્યા છે ટાઈમ કાઢીને જવો તો પડે જ છે, કારણ કે આજના આધુનિક યુગમાં તો તમે જાણો છો કે એટલું બધું કામનું પણ એટલું બધું વધી રહ્યું છે અને જોબ પણ એ, જેથી કરી અને જોબમાં પણ એવું જ કે એન તમે લાગે જ નહી જગી એટલે આપે તો મજા લેવી જ પડે છે ઉનાળા માટે અને ઉનાળામા આપમુલ તો કની મજા અલગ જ છે. તમે શું તમે ઉનાળામાં આમ તો તમે એટલે ખેતી કરતા હશો વધારે, ઉનાળામાં તમને પાણી ભૂરપૂર મળી જાય છે કે પછી ઉનાળામાં ખટ પડે છે પાણી?
આમ તો દર વર્ષે પાણી સારું એવું મળી જ જાય છે અમને, કેમકે પાણી વિના જો અમારી કોઈની પણ ખેતી થઈ શકતી જ નથી, એટલે પાણીની જરૂરિયાત ખુબ જ આવશ્યક છે, પરંતુ આ વખતે શું થયું કે ચોમાસાની ઋતુ એ જે વરસાદ આવો જોઈએ તેટલો વરસાદ પડ્યો નહી, જેના કારણે પાણીનું ખૂબ જ આપણે જે અમારે જે સ્ટોર કરવાનું હતું, તે અમારાથી સ્ટોર પણ બન્યું એટલ જેટલું અમે કરવું જોઈએ અમે જીવન જરૂરિયાત માટે જેટલું પાણી સ્ટોર થવું જોઈએ એટલું થું નહીં, એના કારણે શું છે જે જમીનો સુખાઈ ગઈ અને અમારી જે શાકભાજી છે, તે પણ નાશ પામે, એટલે અમારે તો ખુબ જ મુસીબતોનો સામનો કરવો પડ્યો, અને પાણી વિના ન જીવન આજે શક્ય નથી, બધા જ પશુ, એટલે જે માનવી હોય તેઓને બધાને જ પાણીની અશક્ય તો રહેલી છે, પાણી વિના કોઈ જીવન જીવી શકતું જ નથી, પશુ હોય પક્ષી હોય કે પછી ચકલી હોય કે કોઈ પણ એમ પશુ પક્ષી બધાને પાણી તો જરૂરી જ છે, તમારી બાજુ શું છે તમારી બાજુ કોઈ વાર પાણી ઘટી ગઈ હોય તો તમે શું પાણીની કેવી રીતના વ્યવસ્થા કરો છો?
અમારા બાજુ પાણી એટલે કે પાણી ઘટે એવુ નથી, ઘટે એવુ હોય તો પણ તેમાં બારેમાસ પાણી જ છે, એટલે ઉનાળામાં અમને એવું સારો પાણી રાલા છે કુવામાં એ સારા એવા છે, અને ત્યાં પાણી પણ એટલું ઠંડુ અને મસ્ત આવે છે, અને જે અ ઘર બાજુમાં જે બોર ત્યાં પણ એટલે પાવ પાણી નીકળે છે, સારું ઉનાળા સારું છે. ઠંડુ અનેમ મજાનું, અને એજ કેમાં સું છ ખે વધ ધ્યાન આપું છું ખ ખે કરું એટ વધરા આંબા વાડી તેઓ છે ત્યાં ખેતી હું ફળ રોપું છું અને ત પણ મારા એટ જે ખેતર છે ત્યાં પણ મે બોર કરે ત્યા બી કરેલો.. મળથી ઉનાળામાં કોઈ વાર એવ ખટફટ થઈ જાય છે, પરંતુ અ જે કરલું પાણી છે તે અમ્યાં ઉપયોગ થઈ જાય છે, જેથી કરીને તે મધ નાખીને ખેત પાણી
જોવા જઈએ તો અમારે ત્યાં જે બોર હાલમાં જ કરાવ્યો છું, અને પાણું પાણી જે હોય તે પણ સારું એવું નીકળી આવે છે એટલે અમને તો કશું પ્રોબ્લેમ નથી, પરંતુ જયારે પા અમારે જે મોટર નહીં હતી, ત્યારે અમારે શું છે કે પાણી આવતું હતું, ટેન્ક માં સવારે આવતું હતું, ત્યારે અમે તો જરૂરિયાત મુજબ પાણી ઉપયોગ કરતા હતા, પરંતુ કોઈ વાર બાળકો દ્વારા, અથવા તો કોઈ વડીલ દ્વારા અમારા ઘરે પાણી ન નળ આમ ખુલ્લા મૂકી દેવામાં આવતા હતા, જેના કારણે શું થતું હતું જોઈએ એટલું પાણી એટલે વેરફાઈ જતું હતું વ્યસ્ત એ દુરપયોગ થઈ જતો હતો, એના કારણે અમારે થોડી ઘણી મુસીબતોનો સામનો કરવો પડેલો હતો. અને જો પાણી આપણે આપણે પાણીનો ઉપયોગ તો શું શું કરી શકીએ? જો પાણી પીવા માટે એક તો જરૂરી છે, પછી રસોઈ બનાવવા માટે આપણે જે ઘરના મમ્મી પપ્પા હોય તે લોકો રસોઈ બનાવવા માટે પણ ઉપયોગ કરે છે, પછી નાહવા માટે પછી ઘરની સાફ સફાઈ કરવા માટે, આમ અને ખેતી માટે તો આ ખુબ જ આવશ્યક છે. અને અમે તો ખેતી પ્રધાન દેશમાં આપણે તો રહીએ છીએ એટલે આપણને તો પાણીની જરૂરિયાત રહેવાની. અને પાણીનો સ્ટોર કરવા માટે જો પાણીના ઘણા બધા સ્ત્રોત પણ છે, જેમ કે નદી, તળાવ પછી દરિયો ને આમ ખાસ જે સૌથી વધારે પાણી મળી રહે તેવી રીતના આપડો જે વરસાદ છે, તેનું પાણી અને વરસાદનું પાણી તો એટલું જે ફાયદાકારક ગણે છે કે અમારા બાજના લોકો તો, એટલું બધું માને છે, વરસાદનું પાણીમાં કેચ જયારે પહેલો વર્ષ ચલાવે છે ત્યારે, અમારા ઘરના વાસણોમાં વરસાદનું પાણી ઝીલી લેવામાં આવે છે અને પછી એજ પીવામાં આવે છે અને એના દ્વારા સ્નાન કરવામાં આવે છે, જેનાથી અમારે ચામડીના રોગો કે બીજા કોઈ રોગો થવાની સંભાવના ઓછી થઈ જાય છે, શું તમારા બાજુ પણ આવી કોઈ માન્યતાઓમાં મા માનવામાં આવે છે?
હા, અમારા બાજુ મા એટલે એ માન્યતા માનવામાં આવે છે કારણ કે, તમારા અમારા ગામમાં પણ ઘણા બધા એવા લોકો છે જે પાણી ને ખુબ એટલે મહત્વ સમજે છે, અને એ સારી રીતે યુઝ કરે છે, અને ક્યારે કેટલું પાણી યુઝ કરવું અને કોઈ પણ પાણી ન એટલે અમારા ગામમાં જે પણ નાગરિક પરિવારો રહે છે, એ પાણીનો દુરુપયોગ કરતા જ નથી અને સારી રીતે વાપરે છે. એટલે કે અમારા ગામમાં તો પાણી એવું ખુબ મળી રહે છે, પાણી પણ ખૂબ છે અને અમારા ગામ માંથી બીજા ગામમાં પણ પાણી ટ્રાસફર થાય છે, કારણ કે આમા જે બાજુમાં છે. ત્યાં એમ પાણીની જીરીક અછત છે અને ત્યાં અમે ઘણું બધું પાણી એટલે કે જે અમે સેવ કરેલો અને જે અમાર મળી રહે પાણી તે અમને એ લોકોને આપીએ છે, અને એવું કંઈ અમે રાખતા નથી કે પાણી બીજાને આપવું જોઈએ નહીં એટલે કે પાણી બધા માટે એક સમાન જ છે, આથી કરીને પાણી જો બધાને પાણી બધા માટે ફ્રીજ જ હોવું જોઈએ અને જે કારણ કે તે પાણીનું બધાને આપવા જોઈએ છે જ. તો તમારા ગામમાં તો બધા લોકો એટલે કે બધા પાણીનું બહું પ્રદુષણ એટલે કરતા હશે ને કે પછી કરે છે થોડું ઘણું?
આમ તો હાલમાં તો જે આધુનિક યુગ આવ્યો છે એટલે પાણીનો ઉપયોગ તો રહેવાનો જ અને જે આ લોકો છે તે પાણી પ્રત્યે સભાન પણ થયા છે, પરંતુ જયારે પહેલાનો સમય હતો ત્યારે શું હતું પૂરતું પાણી મળી રહેતું એટલે લોકો એનો દુરુપયોગ પણ કરી શકતા હતા અને ત્યારે ચાલી પણ જાતું હતું કે તમે થોડું ઘણું પાણી વેસ્ટ કરી નાખો એટલે કે અહ દુરુપયોગ કરી નાખો તો પણ ચાલી જતું હતું પરંતુ હાલમાં તો ટેકનોલોજીકલ યુગ આવી ગયો છે એટલે જમીન પણ હવે ખેતીલાયક રહેતી નથી એટલે પાણી પણ જમીનમાં પચતું નથી એટલે પાણીનો આપણે સ્ટોર તો કરી રાખવું પડે જો પાણી નો આપણે હમણાં જ સ્ટોર નહીં કરશું તો યા શિયાળો તો આપણે ગમે તેમ ૠતું નીકળી જાય છે પરંતુ ઉનાળામાં ખુબ જ મુસીબતનો સામનો કરવો પડે છે અને હાલમાં તો શું છે કે લોકો કચરોને એવું ગમે ત્યાં ફેંકતા હોય છે અને લોકો ખાસ કરીને નદીઓમાં જે ફૂલ હોય છે એ મંદિરે ચડાવલા અને જે નારિયેળો જે તે નદીઓમાં ફેંકે છે અને કેટલાક ધાર્મિક માન્યતાઓ માટે એવું પણ માનવામાં આવે છે કે દૂધ ફેંકવાથી આપણે જે પાણીમાં દૂધ નાખવાથી આપણા જે પાપો છે તે ધોવાઈ જશે ને એમ ઘણી બધી માન્યતાઓ છે. જેના કારણે આપણેે જે પાણીનું પ્રદુષણ વધતું જાય છે અને એ પાણી પછી પીવાલાયક રહેતું નથી અને એ પાણી જો આપણે કોઈએ પીધું હોય તો તેને ઘણી બધી બીમારી થવાની સંભાવના પણ રહેલી છે, જેમકે ટાઈફોઈડ, પછી તાવા આવો, ઉધરસ, શરદી થવી એમ ઘણી બધી બીમારી પણ થઈ શકે છે, અને એવો પાણીનો ઉપયોગ જે આપણે ખેતી માટે પણ તો ખેતીને પણ નુકસાન થવાનું એ વાત તો એકદમ સાચી જ છે, એટલે આપણે સમજી વિચારીને આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ ને પાણીને જેમ બને તેમ આપણે દુરુપયોગ કરતા અટકાવવું જોઈએ. શું તમારે બાજુ તમે કોઈ વાર એવું થયું છે કે તમે આવું કોઈ પાણી ભૂલ થી આમ ગંદુ પાણી પીવાઈ ગયું હોય તો તમારી બાજુ એવું કોઈ બીમાર ને એવું કોઈ પડ્યો છે?
મારા બાજુ તો અહ એટલે કે પહેલા થયું હતું કારણ કે અમારા જે ગામ જે હતું તેના દસેક વર્ષ પહેલા એટલે જે મારા દાદા દાદી કે મારા પપ્પા લોકો જે હતા ત્યારે તો હું નાનો હતો ત્યારે એને એટલી બધું સમજ પડતું થોડું ઘણું એટલે કે મેં જોયલું થોડું ઘણું યાદ હતું કે જ્યારે પાણી એતલે પાણીનું પ્રદૂષણ બવ કરતા હતા લોકો ત્યારે અહ જોયું કે જયારે એક નાનો એટલે કે હશે નાનલો બાળ એટલે ત્યારે પાણી એટલે કે જે લોકો પાણી પીતા હતા કીટાણુ ગયા હતા એટલે તેના બાળક જ હતું, તે બાળકે આવું પાણી પીવાથી તેને મૃત્યુ થયો હતો એટલે બધી સમજ તો ના હતી પણ થોડો ઘણો સમજતો હતો પણ એવ થયેલુ હતું એ તેના ત્યારથી આજ સુધીમાં અમારા ગામમાં આજ સુધીના ગામમાં એટલે કે સુધાર આવ્યો કે જેથી કરીને પાણીમાં એટલી બધી ગંદકી ન હોય અને પાણી એટલું સ્વચ્છ મળી રહે અમારા ગામમાં અને એટલે બધા લોકો પણ સાફ પાણી પીએ છે, એજ કે અમારા ગામમાં પાણી પેલા કરતા તો બહું સારું આવે છે. તમારે શું
કંઈ નહી હવે તમારી સાથે આટલી વાત કરી અને મને ઘણું બધું તમારી પરથી પાણી વિશે જાણવા મળ્યું છે અને હું એ હવે મારા જે લાઈફ છે મારું જીવન છે તેમાં મેં અપનાવીશ અને જેમ બને તેમ પ્રાણીનું પ્રદુષણ તો અહ ઓછું જ કરાવીશ અને લોકોને પણ પાણીનું પ્રદુષણ ષણ વિશે સભાનતા અને સમજાવવા કે પાણીનું પ્રદુષણ હંમેશા આપણે અટકાવું જોઈએ, કારણ કે પાણી વિના આપણું જ નહીં મનુષ્યનો તો મનુષ્ય સ્ટોર પણ કરી રહે છે, પરંતુ ચકલી જે પશુ પક્ષીઓ છે તેઓ લોકો સ્ટોર કરી શકે નથી તો એ લોકોએ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. હું આશા રાખ ખું છું પણ કે તમને મારી પરથી પણ તમ ઘણું બધું જાણવાનું મળ્યું હશે.
હા બ બહું બધું જાણવા મળ્યું, સારું મળીએ પાછા કોઈ વાર.
હા ચાલો.
હા.